હાલો!
હલો! હા જય માતાજી બોલો. કેમ ફોન ના કર્યો બેન જો એક સુતી છે ને એક જાગી છે.
મોટી હું કરે
હે
મોટી હુ કરેસ?
આવ્યો તો મમ્મી નો ફોન
શું કરો?
હે
શું કરો?
જમવા જવાનું કેવાનું.
હા એ ફોન આવ્યો હતો પછી નઈ ઓલા જાન બાની બાર ઉભા તા ત એણે મને કીધું તું તો પસ હું ગઈ તી.
વાડી ને
હા કે એ કેવલી કૃતિકાને લઈને આવું છું એમ.
હું
બેન આઇટી કે
બેન આઇતીન બેન ને યા ગુણી જમવાની હતી ઓલા ભાવિકાબેન ઘરે ગુણી જમવાની હતી. નટાકાકા ઘરજ બોણી.
હ
બધી જગ્યાએ ભણ્યા. તો બટકું બટકું છે ખાઈ મોકલવી ખરીને એમ. બધાએ કીધું તું તું તો પશ એના. તો ન પડ. બસ રામજી મંદિર. ત્યાં ગઈતી.
રામજી મંદિરે. દર્શન કરો.
દર્શન કરવા એમ નહિ બ બપોરે બાર વાગે ઝાલર વાગે જન્મ થાય ત્યારે. આજ રામનવમી સે કે નહીં. બાર મે જો જોતી થી ન ઝાલર વાઈગી ને તો મેં જોયું કે કોક જાતું હોય તો જાવ એમ. તેવલા. મહેન્દ્રભાઈ ન વહુ ને એ બધા જાતા તા. સ્વીટુની તો કે આવું સ મે કીધું મારે આવું સ. તો પછી કાજલ દીદી ને અમ ફોન કર્યો. પણ એને બે વાર ફોન કર્યો પણ એન કંઈ ઉપાડ્યો નહીં. પછી જાતા હતા તેના
હા, હા.
પ્રસાદી લાઈશું તમારા આટું રાયખી સે.
હોવ કાંઈ વાંધો નહીં.
મમ્મી થાળી દઈ ગયા તા પણ મમ્મી લાયવા તો એમાં ઈ કે ન્યાંથી લેતા જાવ તો કાકીમાં કેય કે ઈ છોકરાને લઈ ને ઈ કે કેમ લઈ જાય ઈ. કે તમે દેતા જ જાજોન. તો પછી અહીં દેવા આયા તા.
હમ્મ, કોને તારે ઘરે?
ઈ કે હા ઈએ એમ કીધું થાળી પસી હું કાંઈ ના, મારે હું હા ના કઉં. એમાં હું હું બોલું. ત્યાંન આ વાવાજોડું કાંઈ હમજે નહીં ઓલા વિરાજ ની હારે બાયજ-બાયજ જ કરે.
હમ્મ.
આપણે કહીએ તો આપણું એક વાત હાંભળે નહીં.
હમ્મ.
નહી એવું કરે વાડી ઓલો કે મારી વાડી છે નાખે મારી વાડી છે ને એમાં બે બાથે એને મારા હા હાચવી આને હાંચવી કે ઓલીને હાચવી
હ એમ
ખીર ને પૂરી ને બધું એક વાટકાને ખીર તો ઢોળાઈ ગઈ બધું જો ભેગું થઈ ગ્યું તું. તો કે તમાર જેમ કરવું હોય એમ ને મારે એમ ને કીધું કે
એટલે હું જેમ કરવાનું
એ એમ બોઈલા.
એટલે તું વાડી એ ગઈ હશે ને.
યાની એ એ ઘરે દેવાયા તા.
હં
શીવમે લઈને આવ્યા ને થાળીમાં બધું તે બધું ભેગું થઈ ગયું. તે અવ આનું તમારે જેમ કરવુ એમ
હે
તો હું કરે જાવા દીધું એઠવાડ
હું
હં બોલ.
હાલો
બોલ.
બોલ તો તમારે એકટાણું કરવાનું છે કે ફરાળ જ કરવાનું છે?
ફરાળ
ઉપવાસ કરવાનો?
હં
તો મને રાતે બનાવવાની ખબર પડે એટલે
એવું નહી તમારૂ બનાવજો.
હં કેટલા વાગે આયા?
ત્રણ વાગી ગયા તા.
થઈ ગયુ કામ?
હમ હમ.
હવે જાવાનું?
થાવાનું નહીં કામ બને તો થાતું, પૈડે જ ચડી ગયું તું પછી.
થશે?
હમ?
તેવું થયું કે થયું?
બધું દેવાનું ન એવું બધું કીધું ન ઇ બધું દેવાનું નક્કી કર્યું ને પછી પૈસા ચૂકવ્યા ન દેવાનું નક્કી કર્યા પછી થઈ ગયું.
તો હજી પાછું દેવા જવું પડશે એમ?
ટોટલ પાંચ કરવાના છે બે થયા અને ત્રણ થયા ને હવે બી એક હારે કરશે આજે બે કયરા તા કાલ. અને એક પેલા કર્યું તું અને કાલે બે કર્યા કાજલ ભાભીનું ન પદુભઈ બેય નું હવ પાછું પદુભાઈનું ન કાજલ ભાભી નું બેય કર્યા, એટલે પાંચ પૂરા થઈ જાય.
છે. તો બે નું છે કે એક નું છે?
બૈ નો.
તો કેટલા દી જવાના કે એવું નથ કઈ?
એ ભાઈ
એટલે ત્યાં સુધી પછું વચ્ચે જનું કે ડાયરેક્ટ પંદર દિવસે?
નહી એને તો કીધું તું પછી પંદર થીસ કીધું તું બધું ભાઈ પી જતા હોય કોને ખબર એવું લાગતું પા પી જતા હોય કોને ખબર એવું લાગતું હોય છે.
કરરો બાપુ એ?
હમ્મ. હા તો નવ દી તો નું લીધું એમ કીધું પછય પછી ઘેર આવી ગ તો બહુ બેઠા હતા નાણા ચઢતા નતા.
વાત તું જ કયા હશે?
મેં માં મેલડીમાં છે બરોબર ચાઉનમાં છે. હમ્મ કાંઈક ખારું નામ કીધું આ તો મેલડી મનજ છે. પછી તો સ્થાનકમાં પૈસા હા દિન કુલ થી મને એવી થ બધા બતપ કુલદેવી માં ને એવી રીત બધા ખાતા હોય એટલે પછી બેહાડે ને અલગ અલગ.
થઈ જાએ એનું કામ તો હારું.
હમ્મ. આખું કો ઉપડી જાય સુડતાલી કિલોમીટર થાય.
શું કશું એ બેચાય તો તમારે ન જાવું.
હમ્મ? એને ક્યાં કાલ બેઠા તો બધું ઓનમ થયું. તો ગયા બે વત ખરે થાય મારો ક્યાં ઓલું થાય છે એમમ થરું એમ નેમ થારૂ ઈ છે બે વગ્યા સાધ ના આવે તો ભું લાગ રસ્તે માં.
ખાતા ખો ખોરાક નો આલે ખાતા પીતા વગર હું થાય ધ્રુજે તેને શરીર.
દવા બોહ આઇડિયા આપે છે આગળ પડે એક શક્તિનીની થોડી ઘણી દેન.
કૂકડે દવાત.
હમ્મ. બેઠે એક પછી વી આઈ હતી દર્શન કરી ને.
હા ક્રિસન જમાયણી ને પછી આ બધા તો પાછા વહી ગયા હતા તો પછી ક્રિસનમાં લાવી તો ખરી ને. નકો પછી પાછી વેચાએ તો મારે તે નીરા મેન્દ્રી.
પછી
પછી સેલે લઈ.
ઠે પછી ઓલું પશા વાળા બડ હેની.
બો ચાંદની બેન કીધું તું તમારે હારે પાછ લાવ છો હું મૂકીને ન હોય આવતા.
હમ્મ.
તે પછી અહ એવી એવી હ લઈ હૈ હતા.
ઠી.
ન ટાકાકા ઘર અહીંયા તો ઓ ભાવિકાવાનું ઘર તો હમુંજ છે.
હમ્મ, હમ્મ. બર કોઈ કી જ નાની બેન.
નથી બેન દ્વારા રાતે ક્યાં હરકી હુતી જ છે મારે તો કાલે વાસણ નો હતા ધોવાણાં મેં હવારે ધોયા.
હમ્મ.
હું એ તો થાય ને.
તો કાલની ગરમી એટલી રૂમમાં એટલી રાગતી લાગતી.
જાણે ને હું થાતું એહું હું જ કરતી તી. તો બહાર તો કઈ રખાય એમ નથી. મારે ટેવલ પંખો ઈ કેમ ચાલુ કરવો.
હમ્મ.
કુલર નો ચાલુ થાય કે નો ટેબલ પંખો ચાલુ થાય. બાર રય રખાય. કઈ એવું હોય તો કરું.
હા એ છે ને.
ત્રિશા તું હું કરશ અહ્યા વહી આવજે બેન.
મગ જક્શન લાવી પછી નઈ વાંધો હોય તો થઈ જાય.
નાયલે તો ચાલશે.
હા તે એ આવતા ઉનારા હુધી કઈક મેર ઉતારી જ નાયએ પછી કઈ માથાકૂટ નઇ. એ બેનને હુવુ નથી અવે.
હમણ હુવડાવી જાય સ ઓલી હુતી સેને ન્યા જઈન અવાજ કરે સે પછી એમ કે મારા મમ્મી મને ખીજાય. તો હું હુ કરું ક્રિસા. ઇ હુતી સેન ન્યા જઇન ખખર ખખર કર સન ઈ પાછી ઘોડિયામાંય નથી હુતી.
હમ્મ. બા હુ રહી.
આમનમ હુઈ ગઈતી હું તો જ મૂકીને હેમંત અંદર બધું સાફ સફાઈને ઓલું કરતીતી ત્યાં ઈ તો ત્યાં હુઇ ગઈ તો પછી બિચારીન મેં હુવા દીધી.
હે
કલર બલર બધા મૂકી દેજે તું. હું બીજી વાર નઇ કવ હો
હમ બોલ તડકી છે હો હારી કાલે આજે. ઓલા રૂમમાં ફેરવી નોખવાનુ એવું લાગે તો હુવા નુ.
પસી
હે ત્યાં હારુ ટાઢું લાગે છે. આના કરતા.
અય આવ એટલે ઘણી બધી દિવાલ ને એ તપે સીધીન આ બાજુ અંયા તપે નહી ને
હમ
એટલે
હમ
ઓલા કરતા ઠંડુ લાગે.
હમ
હારુ ભલે હાલો.
એ ભલે હારુ.